હા આજે આપડે ખેતી બાબતે વાતચીત કરીએ. તો તમે ખેતી વિશે શું જાણો છો.
ખેતી વિશે આપણેે જોવા જઈએ ખેતી એટલે આપણે જે આપણે તાજી વસ્તુ આપણે ઘરે જ ઉગાવી શકીએ પાક તરીકે જે ખેડૂતો કરે છે ખેતી તેને ખેતી તરીકે ગણી શકીએ અને તેનાથી આપણે પૈસા પણ કમાવી શકીએ.
તો તમારા હિસાબે શું ખેતી કરવાથી અ વધારે પૈસા આપણને મળી શકે કે અન્ય કોઈ વ્યવસાય કરવાથી.
મળી શકે મતલબ કે તેના પર વધારે ખેતી કરવી જોઈએ મતલબ કે વધારે પાક ઉગાવવો જોઈએ તેનું ઉત્પાદન વધુ કરવું જોઈએ તેની વાવણીમાં ખાતર જેવું એમ તેની કાળજી રાખવી જોઈએ તેથી આપણેથી ઉત્પાદન પણ વધુ થાય અને વધી રોકડી પણ વધારે થાય.
હા મારા હિસાબથી તે છે ને આપ આપડે આગર ખેતી કરીયે ને તો આપણેે આપણને ઘરનું ખાવાનું મળે ઘરને ઉગાડેલા શાકભાજી મળે જે કેમિકલ વગરના આપણે શાકભાજી ખાઈ શકીએ અને એની સાથે સાથે આપણે અગર બજારમાં વેચીએ તો પણ આપણે પૈસા કમાઈ શકીએ. કે એનાથી.
એકદમ સાચી વાત કરી તમે તો.
અ ખેતી કરવા ખેતી કરીએ તો તેના માટે આપણને સૌ પ્રથમ તો જમીનની જરૂરત પડે તો શું તમારી પા આજુબાજુ કશે તમારી જમીન છે જ્યાં તમે ખેતી કરી શકો.
ખેતી તો ના કહી શકાય પણ થોડું વાડી જેવો છે તેમાં અમે અમારા આંબાના ઝાડવા છે તેના પર કેરી કેરી લાગે છે.
હા અમારા ઘરની બાજુમાં પણ અમારી આંબાવાડી છે ત્યા કેરી લાગે છે તો અમે આ વર્ષે પણ ઘણી કેરી પાડી અને તેને વેચીને અમે અ પૈસા કમાયા છે આ વર્ષે ને કેટલીક ખેતી અમે કેટલીક કેરી અમે ઘરે ખાવા માટે પણ રાખી છે.
હા સાચી વાત પૈસા પણ બચે અને પૌષ્ટિક ફળ પણ મળે.
હા બરાબર છે એટલે આપડે ખેતી તો કરવી જ જોઈએ અને એની સાથે સાથે મારા ઘરમાં અન્ય ઘણા બધા છે જેમ કે અમારા ઘરે ત્રણ નારિયેળીના ઝાડવા છે જેમાંથી બે હજુ નાલ્લા છે પરંતુ એક મો મોટુ છે તેના ઉપરથી અમે દર વર્ષે પંદરથી વીસ નારિયેલ પાડીએ છીએ.
હા બરાબર અને તેને વેચીને પૂજામાં પણ ઉપયોગ થાય અને તેનાથી પૈસા પણ મળી શકે.
ને આપણેે અગર ખાવું હોય તો આપણે ઘરે પણ ખાઈ શકીએ જે ખુબ જ સારું કેહેવાય કે આપણેે ઘરે ઉગેલા નારિયેર આપણને ઘરે ખાવા મળે તો.
હા અને તેમાં અંદરનું પાણી પણ મસ્ત લાગે છે.
હા નારિયેલ પાણી પણ પીવા મળે પછી અમારા ઘરે જાંબુ પણ છે.
સારું કહેવાય.
જાંબુ પણ છે કે વ્હાઈટ જાંબુ છે અને પેલા અ જાંબલી જાંબુ પણ છે.
હા બરાબર બરાબર અમારે ત્યાં તો જમરૂકીનું ઝાડ છે તેના પર ઘણા બધા જમરૂક લાગે છે.
તો તમે જમરૂખ વેચો છો કે ખાલી ઘરે ખાવા માટે જ વાપરો છો.
હવે ઘરે ખાવા માટે રાખીએ છીએ.
તે સારું કેવાય આપડે ઘરે ઉગે ઉગેલા જમરૂખ આપડે ખાય તો બજારમાં થી આપણે વેચાતા નહીં લાવવા પડે આપણા પૈસા પણ બચે ને ઘરનું ખાવાનું નું શુદ્ધ મળે આપણને
હા અને કોઈ બીમારી પણ ના થાય.
હમ અમે તો જાંબુ બહુ બધા જાંબુ લાગેલા છે અમારા ઘરે તો અમે તો બહુ બધા ખાધા જાંબુ પણ હજુ બી બહુ બધા છે તો અમે એને વેચવા માટે પણ વિચારતા છે હવે એને વેચવાના છે અમે જાંબુ મતલબ અમે તો ખાધા એટલા બધા તોબી હજુ પણ બહુ બધા બચેલા છે.
હા બરાબર બરાબર હવે ચોમાસુંનું પણ સીઝન આવી ગઈ છે થોડા મહિનામાં સીઝન આવી ગઈ છે તો હવે ખેતી નનું ઉત્પાદન વધુ થશે. છે.
હા સાચી વાત છે પછી અમારા ઘરે લીચીનું પણ ઝાડ રોપેલું છે જે હજુ નાલું છે પરંતુ થોડાક સમયમાં એના પર પણ લીચી ઉગશે એવું લાગે છે મને.
હા લીચી ની વધારે ડિમાન્ડ હોય છે માર્કેટમાં
હા આજકાલ તો પરંતુ તેનો ભાવ પણ ખુબ વધારે હોય છે ડિમાન્ડની સાથે સાથે એની ભાવ વધારે હોય.
હા મેં જોયું છે માર્કેટમાં એની ડિમાન્ડ પણ વધારે હોય છે અને ભાવ પણ વધારે હોય છે.
કયા ઝાડ છે.
એ તમે કીધું તેમ નારિયેલી છે કેરીના ઝાડ છે લીંબી છે એ બધા છે તેના પર લીંબુ પણ લાગે છે.
લીંબુ તમે વેચો છો કે ઘરે જ ખાવ છો?
ના ઘરે જ ખાઈએ.
હા તેજ ને તે ખૂબ સારું કેહેવાય આપણે ઘરની વસ્તુનો ઉપયોગ કરીએ તો આપણું સ્વાસ્થ્ય પણ જળવાય અને બજારમાંથી ખરીદવા પણ નહી પડે.
હા એકદમ સાચી વાત. કી દી તમે.
અમારા ઘરે તે અમારા ઘરે બીજા પણ ઘણા બધા લાગે છે અમારા ઘરે ડ્રાયગન ફ્રૂટ છે. પછી ઘણા બધા એવા ફ્રૂટસ છે ચેરીનું પણ ઝાડ છે, અમારા ઘરે
હા બરાબર બરાબર અને માર તા પપૈયું નુ ઝાડ છે નાના પર પપૈયું લાગે છે.
હા મારા ઘરે પણ છે અમે અ લાસ્ટ વર્ષે બે મોટા પપ પયા લાગેલા હતા. તે અમે ખાધેલા હતા બે વષ બે પયા હતા મોટા
હા બરાબર બરાબર.
ને અમારા ઘરે તે છે ને અ આંબા ચાલીસ થી પચાસ આંબા છે અમારા ઘરે.
ઓહ હો હો બરાબર બરાબર.
બહુ વધારે છે અમારી આંબાવાડી મોટી છે અને એની સાથે સાથે બોરડી પણ છે જેના પર બોર લાગે છે એ ખાવાની ખુબ મજા આવે.
હા હા આ તમે આંબાવાડી કીધી તો તમે એની ઉત્પાદન માટે ઘણી મહેનત લાગતી હશે.
હા પાણી પાવાનું ખુબ મહેનત વાળું કામ છે એક દિવસમાં તો બધી કલમમાં નઈ પાણી પાઇ શકાય એટલે ધીરે ધીરે પાવવું પડે. આજે થોડી કાલ કરવું પડે.
બરાબર બરાબર.
ને અમે જે બોરડી છે બે બોરડી છે એક પર ખાટા મીઠા બોર લાગે છે ને એક પર મીઠા બોર લાગે છે. તે પણ ખાવાની. ખુબ મજા આવે.
હા બરાબર બરાબર.
અને અમારા ઘરે જે કેરી લાગે છે તે કેરીનો તો છે ને અમે રસ પણ કાઢીને એના બોટલ ભરીએે ઘરે એટલે આખું વરસ અમે કેરીનો રસ પણ ખાઈએ.
હા અમે પણ એવું જ કર્યું આ વર્ષે
પછી અમારા ઘરે આ આંબલી પણ છે તે આંબલી
ડું જાડ બહુ મોટું છે તેના ઉપરથી પણ આંબલી અમે પાડીને ખાય
હા હા બરાબર બરાબર
એ આંબલી પરથી પણ ઘણી બધી આંબલી બહુ મોટું ઝાડ છે આંબલીનું એના પછી વિલાતી આંબલી આપડે કહી ખૂબ ખાટી મીઠી મસ્ત લાગે
હા એ મસ્ત લાગે છે
અમારા ઘરે ખેતી કરવા માટે અમારી જમીન છે ને તે અમે બીજા કોઈને આ ભાગે ખેતી કરવા માટે આપીએ તેમાં એ લોકો ઘઉં ઉગાડે ચોખા કરે એ લોકો તેની અંદર
હા મતલબ કે આપણી જમીનનો ઉપયોગ થાય
એટલે એનાથી ફાયદા થાય જે આપડે ઉગે તેનો આપડે ઘરે પણ ઉપયોગ કરી શકે અથવા એને વેચીને પૈસા પણ કમાઈ શકીએ ને એ આપણા ઘરની આપણી જમીન ઉપર ઉગેલું હોય એટલે આપણને એના પર એનાથી કોઈ હાનિકારક ની થાય આપણને માટે ને આપડી જમીન પણ ફળદ્રુપ રહે
હા બરાબર બરાબર તેના પરથી મને યાદ આવ્યું અમારા બાજુના ઘરના બાજુમાં છે ને ચીકીની વાડી છે એના પર ઘણા બધા ચીકુ લાગે છે અને તેનું ઉત્પાદન એ લોકો કરે છે દર વર્ષે
ચીકી છે તેના પર બી બહુ બધા ચીકી લાવણ તે ચીકું તે છે ને અમે ડીહાઈડ્રેટ કરીને આખું વર્ષ ખાવા માટે વાપરીએ તેને સૂકવીને વાપરીએ
હા પછી તેને ફ્રીઝરમાં મુકવામાં આવે ને
આપડે ખાઈ જ નહી શકીએ એટલા બધા ચીકુ હોય તો એને અમે સુ સુકવી દે સૂર્યપ્રકાશમાં ને એ સુકવેલા - ચીકુ આપડે આખું વરસ ખાઈ શકીએ. એનો સંગ્રહ કરી શકીએ.
હા બરાબર બરાબર તેનો ઉપયોગ પણ થઈ જાય.
હા તેનો ઉપયોગ પણ થઈ જાય. પછી અમારા જે વાડી છે. તેની અંદર અમે અત્યારે જ ખેડાયવુ છે ટ્રેક્ટરની મદદથી કારણ કે હવે ચોમાસાનું સિઝન આવવાનું છે. તો ખેડાયવી ન અમારી જમીન આજે છે વાડી તેમાં ખેડાવેલુ છે. હવે જોએ હવે વરસાદ પડવાની તૈયારી જ છે હવે.
હા, તો તમે તમારા ખેતરમાં ખાતરનો ઉપયોગ કરો છો.
ખેતરમાં નઈ નઈ નઈ ખાતરનો ઉપયોગ નથી કરતા.
હા હા તો કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરો છો કે મતલબ કે આપડે ગાય ભેંસના જે જે
છાણયું ખાતર વાપરીએ છીએ પરંતુ કૃત્રિમ ખાતર નથી વાપરતા. તે છાણિયું ખાતર પણ માત્ર કેરીમાં જ વાપરીએે છીએ.
હા તે સારું પણ કેહવાય એમ કુદરતી કેહેવાય.
હા છાણીયું ખાતર વાપરીએે છીએ. અને અમારી વાડીમાં બીજું પણ ઘણું બધું વસ્તુ છે. બઉ ઘણી મોટી વાડી છે. સારી વાડી છે. અમારા ઘરના ખાવા માટે કે જે પણ વસ્તુ જોઈતું હોય તો અમે આમાં ઉગાડી શકીએ અત્યારે હવે ચોમાસાની સિઝન આવશે તો તેની અંદર અમે શાકભાજી પણ રોપી શકીએ. તેના માટે પણ અલગ જગ્યા છે. અમારા વાડીમાં અમારી જગ્યા છે એક સ્પેસિફિક કે જ્યાં અમે શાકભાજીની ખેતી કરી શકીએ. જયારે ચોમાસાનું સિઝન આવે ત્યારે હવે કરવાના જ છે. તૈયારી છે ચોમાસું આવવાની
તુ ખરું તમાર પાકને નુક નુકસાન ના થાય.
પાકને નુકસાન થાય ને પાક હોય તો નુકસાન થાય. પરંતુ અમારી વાડીમાં જે ચારે બાજુ છે ને બંધ કરી દીધેલું છે અમે ચારે બાજુથી એટલે કોઈ જંગલી જનાવર કે એવું કઈ અંદર વાડીમાં ની આવી શકે એમ એટલે નુકસાન ઓછું થાય. અગર કઈ ઇન કેસ ક કૂતરું કે એવું કઈ આવી જાય તો થોડું ઘણું નુકસાન કરે બાકી એમ તો ની થાય નુકસાન કારણ કે ચારે બાજુ બંધ કરી દીધેલું છે.
હમ ઘણી બધી કાળજી રાખવી પડે.
હમ હમ ખેતી પર વાત કરવામાં ખુબ મજા આવી. ધન્યવાદ થેન્ક યુ.
ઓકે આભાર.